હેલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
મજા માં
જમી લીધું તમે
હા જમી લીધૂ ન.
હા તો ચાલો ને આજે મસ્ત મારી જોડે આમ ખુબ આમ સરસ વિષય છે. કે આમ વાતાવરણ આમ એકદમ આજકાલ તો આમ બહુ જ આમ પ્રદૂષણ આમ થઈ ગયુંય છે અને પર્યાવરણ ની આમ એને આપણે રક્ષણ બી કરવી જોઈએ એના પર થોડી ચર્ચા કરી લઈએ
ઓકે બોલો
હલો
હા બોલો.
હા બિલકુલ આમ કેહેવાય ને કે આજકાલ તો આમ ગરમી પણ આમ ખુબ જ વધી ગઈ છે એમ શું તમને લાગે છે કે આ બદલાવ મુખ્ય કારણ આમ એનું શું હશે
હમ્મ પ્રદૂષણ
બિલકુલ બિલકુલ મ બિલકુલ બરાબર કીધું તમે અને આમ જોવા જઈએ ને તો આમ શહેરોમાં તો હવાને એટલી આમ પ્રદુષિત થઈ ગઈ છે ને જેમ કે તમે કીધું આમ શ્વાસ લેવું પણ આમ મુશ્ કીલ થઈ ગયું છે આજકલ તો. એટલા બધાં આમ ઝાડ કાપવામાં આવે છે ને તેની વાત જ કંઈક અલગ હોય છે.
રાઈટ.
એવું છે. અને શું કેવાય આજકલ તો આમ ચેટલા બધા એટલા બધા ઝાડ કપાયા છે ને તેની વાત જ કંઈક અલગ હોય છે. જાતજાતનું બધું આજકાલ નવી ટેકનોલોજી બધું આઈ ગયું છે ને જાતજાતના રસ્તાઓ કંઈથી પણ કાઢવામાં આવે છે, જંગલમાંથી. તેથી કેહેવાય ને એટલું બધું બધા ઝાડ કપાય છે ને તેનાથી પ્રદુષણ પણ વધી ગયું છે ને આમે એટલો બધો ગંદવાળો થઈ ગયો છે કે જે નહી એ નહી. તો તમારું શું માનવું છે, આ પ્રદુષણનો કાર કારણ શું હશે?
મને લાગે છે કે સરકાર વગર મોટો બદલાવ શક્ય નથી.
રાઈટ? સરકાર કાયદા બનાવી શકે છે, અને અમલ પણ કરાવી શકે છે.
બિલકુલ બિલકુલ. માં તમારું શું આમ માનવું છે? આમ અંદરથી તમે આમ શું માનો છો આમ? કે શું આનું કારણ હશે?
જો વૃક્ષોનું મહત્ત્વ છે.
હા બિલકુલ. એજ એજ.
માનવ પ્ર તે છે, વૃક્ષો કાપવું વાહનોનો ધુમાડો અને ફેક્ટરીઓનું પ્રદુષણ.
બિલકુલ. આમ કેવાય ને કે આજકલ આમ. એટલું બધું વાતાવરણ પણ બદલાઈ ગયું છે ને આમ તમે જુઓ તો આમ બહારની આમ દુનિયા. આમ સિટી આમ કન્ટ્રી જોઈએ આપડે જેમ કે આમ દુબઈ લઈ લઈએ ત્યાં તો આમ ઝાડબાડ અને આમ રેગીસ સ્તાન જ છે આખું. ત્યાં તો વરસાદ પડવો પણ આમ બહુ એ થઈ ગયો છે. એટલે ત્યાં થયું પછી આમ પેલું કહેવાય ને કે હ્યુમન મેનમેડ આમ વરસાદ. પણ પડાવામાં આવે છે. બધું બહુ જાતજાતનું આજકલ તો નવી ટેકનોલોજી આવી ગઈ છે. અને કેહેવાય છે ને અને પણ આપણા મેન કારણ પ્રદુષણનો તો આપડા વાહનો જ છે. કારણ કે આજકલ દર ઘરે બે ચાર આમ કેવાય ને કે ચાર પાંચ તો વાહનો હોય છે જ. ને તેના કારણે નકરું આમ પ્રદુષણ થઈ ગયું છે. તેનો એક જ ઉપ પાય છે આપડે. ઈવી ઈવી સ્કૂટર અને ઈવી એક્ટિવા વાપરીએ. તેથી છે ને આમ. પર્યાવરણને પણ આપણે બચાવી શક કઈ અને હા એ. જેને એક સૌથી આમ મોટો ઉપયોગી આમ કારણ છે જોવા જાય. તો તો ત આવી.
અત્યાર તો તમને ખ્યાલ હશે પાણીનું પણ પ્રદુષણ. થાય છે રાઈટ? નદીઓમાં એ કચરો ફેંકે છે. પાણી ખરાબ થઈ જાય છે.
હા એજ એજ એજ.
ઈ પણ આપણે હવે જાગૃત થઈને થોડું. સુધરવું જોઈએ જેથી ભવિષ્ય ખુબ ખરાબ થઈ શકે નહી.
બિલકુલ સાચું કીધું તમે. અને કહેવાય છે ને આજકાલ તો બધામાં આમ કહેવાય વાતાવરણ એટલું બધું આમ એ. થઈ ગયું છે ને તેની વાત જ કઈક અલગ છે.
ધુમાડા વાળા વાહનો ડીઝલ જનરેટર જેનું મુખ્ય કારણ છે. હેઅ પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિકને તમે સળગાવો જેથી ઝેરી ગેસ પણ ઉત્પન્ન થાય છે.
બિલકુલ તમારી સી સો ટકાની સાચી વાત.
હવે તમે કચરા વ્યવસ્થા પણન કેમનું કરો છો.
આમ કેહેવાય ને કે આમ કચરો આમ કચરા માટે તો છે ને આપડે એક આમ. ગ્રીન ડબ્બો અને લાલ ડબ્બો આમ રાખવો જોઈએ જેમાં કેવું આમ. સૂકો કચરો હા બસ એજજ. દીનો અને સુૂકો એટલે અલગ રાખે તો કેવું થોડીક સ્વચ્છ. સ્વરછતા પણ જાળવી રાખાય અને આમ કેવાય ને કે. જયારે આ બધું વેસ્ટ મટીરિયલ બધું એક સાથે ભેગું થાય ત્યારે. તને રી રી રસાઈકલ. પણ વેલું થાય અને બહુ બહુ ઉપયોગી છે. એટલે આ બધું તો કરવું જ જોઈએ.
સાચું કહ્યું. તેને તમે બધો કચરો ભેગો કરીને પછી અલગ કાઢી દેવાનું. જેથી રિસાયકલિંગ થઈ જાય અને આવું બાળકોને બી શીખવાડવું જોઈએ. જેથી આવતી. જનરેશન માં તકલીફ ના પડે.
બિલકુલ બિલકુલ આવનારી જે આપડી પીડી હશે તેને પણ કશી તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું ખુબ જ આમ જરૂરી છે. અને આજકાલ તો એટલું બધું કાર્બન ડાયોક્સાાઈડ વધી ગયું છે. તેનું માત્ર. એટલે એનું એક જ આમ સોલ્યુશન છેઉ. ઉપાય છે. કે આપડે જેટલા બની શકે ને એટલા ઝાડ અને વૃક્ષો. આમ કેવાય ને કે ઉગાડવા પડે, રોપવા જોઈએ બિલકુલ જેનાથી છે. ને આપડા પૃથ્વીને પણ આમ સારું કેહેવાય.
હમ જેમ કે પાણી બચાવવું જોઈએ વીજળી બચાવવી જોઈએ.
તે અ હવે તમારું શું માનવું છે. હવામાન બદલાવ માટે.
હવામાન બદલાવ માટે આમ કેવાય ને કે આપડે મુખ્ય કારણ તો આપડે જ છે. કારણ કે આપડા જ લીધે આ બધું ધ થાય છે. પહેલાના જમાના માં તોએ. એટલું બધું હતું ને તેથી. કહેવાય ને કેટલું બધું આમ કેવાય ધુમાડો પણ નતો અને આ બધું પણ નહોતું થતું પણ આજકાલ તો નવી ટેકનોલોજી આવી ગઈ છે. પછી જાત જાતની ફેક. ત્રીઓ આઈ આવી ગઈ છે. તેમનું બધું ગંધવાળું બિલકુલ.
અને વરસાદ બી પડવો જોઈએ પણ અત્યારે તો અત. અિત પી છી ન
બિલકુલ બિલકુલ આજ આમ કહેવાય ને કે આજકાલ તો આમ. વર્ષોથી આમ જોવા પેલા કેવું આમ નિયમિત આમ બધું થતું તું. પણ આજકાલ આપડા આપડા બધા ના ચેન્જ થઈ ગયો છે. બિલકુલ.
બરાબર છે.
જેથી ને આપડે. કેહેવાય સ્વચ્છતા પછી આમ બધું આ બધું ખુબ જ આમ જરૂરી છે. આમ
અત્યા કો ના. અત્યાર તો નવી નવી ઉર્જાઓ આવી ગઈ છે. જેમ કે સોલર એનર્જી આવી ગઈ વિ એનર્જી ઇ તમારે. સૂર્ય અને પવન નું ક્યારેય ખુટા નથી રહી.
બિલકુલ બિલકુલ આજ કાલ તો આ સોલ? હા એજ જ બોલો બોલો.
ઘરમાં સોલારપેનલ લગાવવાની એટલે વીજળીનું દબાણ ઘટી જાય.
બિલકુલ એજ ને આજકાલ તો આ સોલાર આવી ગયુ છે. તેના ખુબ જ આમ. કેવાના ખુબ જ આમ ફાયદા છે. કે કેવું આમ. બીજલી પણ એટલું બધું આમ કેહેવાય કે સૂર્ય સૂર્યના કિરણ થી જ બીજલી આમ થાય છે. જનરેટ. થાય છે. તેથી કેટલું વપરાશ બી નહી થતું અને સરકાર ને પણ જાય છે. જેટલી વધે એટલું અને સરકારે એની બદલે આપણને પૈસા પણ આપે છે. બિલકુલ આપે છે.
એમાં જાગૃતિઓ થાય છે.
એજ.
કોલ છે આધારિત વીજળી ઓછા પ્રદુષણ વાળી બની શકે છે.
બિલકુલ અને જેટલું જોય ને એટલું આજકાલ તો બધું સોલાર પર વધારે શિફ્ટ થવા મળડ્યું છે. આજકાલના ડિજિટલ યુગમાં તો
હમ હ સાચી વાત છે તમારી. અને વાહન તમારે પ્રદુષણ ઘટાડવા આપડે શું કરવું જોઈએ.
પેલા તો આપડે કેહેવાય ને કે આપડે જે સરકારે નિયમો રાખ્યા છે પેલા તો પીયુસી આપડે ચેક કરાવવું પડે પછી દર આમ કેવાય ને કે પાંચ છ વરસ થયું હોય એટલે આપડે પેલા એમાં મુકવા જોઈએ. અ ગવર્મેન્ટમાં ચેક કરાવવું જોઈએ કે આ પાસ થશે કે નહી એનું આમ ચાલવા લાયક છે કે નહી આમ રોડ પર પછી એમ દર દર છ કે આઠ મહિને આમ કેહેવાય ને કે પોતાના વાહનનું સર્વિસ ખુબ જ અગત્યનું છે. પછી પીયુસી તો આપડે દર વર્ષે રિ અ રિન્યુ કરાવી જ પડે. એ તો ખુબ જ એ છે એટલે આ બધું કરવાથી છે ને કેવાય ને કે બધુંજ આમ કમ
ડીઝલ પેટ્રોલ નું જોવું પડે બરાબર છે.
બિલકુલ એ.
અને અત્યારે તો બસ ને મેટ્રોમાંજ કરવું જોઈએ. તો આપડે શું પ્રદુષણ ઓછું થાય.
જેટલું બની શકે એટલું આપડે કેહેવાય ને
અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની પણ સુવિધા વધારે થઈ ગઈ છે. ઘણું સારું છે કે વાહન પ્રદુષણ ના થાય.
બિલકુલ સાચી વાત છે કેવાય છે ને કે આજકાલ તો આપડે છે ને જેટલું આપડે સરકાર નું વાપરી શકી ને તેટલું વાપરે તો એટલું આપણા માટે ને સારું છે અને સરકાર બી આપણા જ ફાયદા માટે જ બધું કરતી હોય છે.
પણ સૌથી વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ જો.
બિલકુલ તેનાથી જ આપડી કેવાય ને ધરતી એકદમ કેવાય ને આમ સુરક્ષિત રે અને લીલીછમ રહી જાય અને વાતાવરણ પણ સારું રે અને આ એટલું બધું આમ કેવાય કે ખરાબ બી ના થાય આપડે કેવાય ને એસિડ જેવી રેન પડે છે.
અત્યાર તો બધા બહુ જ વૃક્ષ કાપી કાઢે છે પણ કાપવા ના જોઈએ.
બિલકુલ સાચી વાત છે કે વૃક્ષો જેટલા બની શકે તેટલા રોપવા જોઈએ. એજ એ છે મુદ્દો તો મેઈન.
અને પ્લાસ્ટિક તો રિસાયકલ કરવી જ જોઈએ.
બિલકુલ બિલકુલ બિલકુલ તમે સાચું કીધું અને આજે છે ને મને તમારી જોડે વાતાવરણ અને પર્યાવરણ આમ જાગૃતિ વિશે આમ ખુબ જ એમ જાણવા મળ્યું. મને મને ખુબ જ આનંદ આ આપડ ચોક્કસ કઈક નવા વિષય ઉપર આપણેે ચર્ચા કરીશું, બરાબર છે, હા, ચોક્કસ મલી
ખબર-
હા